હા
બોલો અવે આવુ તો આવુ તો કાય નહી થાય પર્યાવરણ વાત
હા બોલચ ચાલે તાર એઝામ તૈયારી.
બસ ચાલુ જ છે હાલ તો અમે મેથેમેટિક જ કરી રહ્યા છીએ.
બરોબર મને તો કશું આવડતું જ નહી બોલ મારે શું કરવાનું હવે.
શું.
મને તો કસું આવવડતું જ નહી.
હા એ તો એના માટે ધ્યાન રાખવું પડે જોુએ તમારે. પણવા
આ તો દેવાન રાખાતોય મેડમ હારું ભણવતા નઈ તો શું આવડે.
એ તો વાત સાચી કારણ કે મેમ ભણાવે તો અમને કઈ નં આવેય તો અમે જોઓ જે ગ્રુપમાં સ્ટડી કરીએ ત્યારે જ અમને આવડે છે બધું.
હમ એ તો વાત હજી હા થોડું થોડું ચાલે જ. બીજા મેથમાં તો નહી ખાવતું એટ બીજા સબ્જેક્ટમાં તૈયારી કરી.
એવું એમ કેટલા સબ્જેક્ટ પતાયા. કે હજુ બાકી જ છે બધા. એવું. હા બરાબર અને કઈ આઈ એમપી છે તમારી પાસે જે તૈયાર કરી શકો ના. અમારી પાસે કઈ નહીં મળે. ત અને.
બરોબર બોલો બીજું કો. તમારું વેકેશન?
હા વેકેશન માં તો બધું ઘરે જ ગયું છે કે અમે કઈ ફરવા ગયાજ નથી. જે એક્ઝામ નનું ટેન્
બરોબર રા મી તો ભરીને આયા હમ અંબાજી ગયા હતા. ત અમદાવાદ ગયા હતા.
ઓહ.
હમ એટલે અમદાવાદ તો સ્પેસિફિક ફરવા નતા ગયા. એક્ઝામ આપવા ગયા ત હ.
પોલીસ કોન્સ્ટેબલ
એવું એમ કોન્સ્ટેબલ શું વાત છે.
કેવું એક્ઝામ કેવી ગય તો ત
હ પેપર તો સારું જ હતું આમ
હા હા અને અત્યારે તમે કઈક કંડક્ટર ની એક્ઝામ નું ફોર્મ ભર્યું છે ને
હા ભર્યું છે ને એની બી તૈયારી ચાલુ હોય પણ એમાં તો ખાસા ભરતી સાત આઠ હજારની અને ફોમ બહ બે લાખ જેવા ભરાણા બેરોજગારી બઉ ખરી ને
હા હા એ તો છે જ પુરા ભારતમાંને બેરોજગારી છે તેના કારણે એ તો રહેેવાનું જ
હા એજ ને
હ તમારી એક્ઝામ ક્યારે છે કંડક્ટરની
કંડક્ટર ની તો શી ખબર હજી તો સાત સાત લાસ્ટ ડેટ છે ફોર્મની પછી ખબર પડે કઈ ડેટ હાલ તરત તો નઈ હોય ત્રણ ચાર મહિના યા છ મથ પછી જશે હમ્મ
બીજી કંઈ તૈયારી તમારે ચાલુ હોય સરકારી નોકરી કંઈ
હા જેમાં ભરતી પડે એમાં ફોર્મ ભરીએે
ભરતી પળે એમાં
હ હ
હા હું તો હાલ કોઈ એકે એઝામ ફોર્મ ભરતો જ નથી જે સરકારી નોકરીની તૈયારી લાગે મને ખબર છે કે આમાં હરીફાઈ ગણત તો એ વધારે છે તેના કારણે માની જ ન શકો કે આપણો આપડો આપનો નંબર આવે
એજને
તમે જો તમે એક ફેમેલ છો એટલે તમે કદાચ આ ભરોને તો તમારે લાગવાના ચાન્સ વધારે છે
હ તો હા એ રેડી કેમ કાલ ગવર્મેન્ટમાં તો કોઈ બીન પૂછો ને તો શું કરે તો કે ગવર્મેન્ટની તૈયારી એટલે હવે તો વીજ ફિલ્લડ ચૂઝ કરે કે આપડે પ્રાઈવેટ માં બી સારો ઓપ્શન મળી રહે
હા હા
હમ ત કોઈ બેન પૂછેને શું કર કે બસ ગરમેન્ટની તૈયારી એક દસ હજાર જેવી ભરતી હોય બે બેન ત્રણ ત્રણ લાખ ફોર્મ ભરાય તો ક્યાંથી પછી મે આવે બધા તો થોડી જોબ મળવાની હા એજ ને ભલે બીજું કો
બીજું બસ હવે એક્ઝામ આવી રહી છે પેલા ઓગણત્રીસ તારીખે પ્રેક્ટિકલ છે અમારે
હા
ત્રણ દિવસ એ ચાર દિવસ છે ને પ્રેક્ટિકલ કે ત્રણ દિવસ ત્રણ પ્રેક્ટિકલ હશે
બરોબર
અને પછી ઓગ છ તારીખે એક્ઝામ ચાલુ થાય છે તે પણ લગાતાર પાંચ પાંચ દિવસ છે એટલે પછી એક્ઝામ પતી જશે હજુ ક કોલેજ ચાલુ નહી થઈ અમારે
પ્રેક્ટિકલ માં કેવું હો આવડે કે નહી
હા પ્રેક્ટિકલમાં તો ના આવડે તો ચાલે કારણ કે કઈ વાંધો નહીં એમાં તો પાસ પણ કરી દે છે પણ જે છે તે થિયરીમાં છે એમાં ઘણા બધા લોકોને એટ
એ તૈયાર કેટલા પાંસો
હા હા
એ તો થોડી હોય કે બધા સ્ટીલ ના હોય
હું બધા વા જે યુનિવર્સિટી વાળા છે તે કોઈનેસે રિઝલ્ટ આપતા જ નથી બધાને એટીવા આવે છે
એ આ કોમ્પ્યુટર સાયન્સમાં જ એવું છે બાકી બીજા કોઈ ડિપાર્ટમેન્ટમાં એવું નથી
હમ
હા આવી તીધું તો આપડે એમ ગણી શકીએ કે અજી કોલેજ વાળા ને બધા એટી ની ફી ભરે તો એમને પણ ચાલુ જાય પૈસા આ જાય ને ચાલી જાય એ રીતે જ મંદતો લાગે આ એવું
બળા તો સારા કઈ બધા માં સ્કીલ એલું ડેવલપ ના થતી હોય તો થોડી હોય બટ રિઝલ્ટ નહી એથી સો ટકામાં વીસ ટકા રિઝર્તાસ
હ હ રિઝલ્ટ નહી આપતા બિલકુલ
એજ ને હ તો થોડી ચાલ હ
હું હું
બીજું તો બસ હાલ તો કઈ નહી બેઠા છીએ મેથેમેટિકની તૈયારી કરીએ છીએ પ્રિપેરેશન બીજું હજી સબ્જેક્ટ નું અમારે બાકી જ છે.
અમે હવે કોલેજની એક્ઝામ આવે કોલેજની તૈયારી કરશો કંક કરશો જોડે જોડે
હમ્મ હમ હા એતો વાત સાચી છે અને તમે લાઈબ્રેરીમાં વાંચવા જાઓ છો. દરરોજ. હા તો તો તમને ઘણું બધું આવડતું તો હશે જ લગભગ.
ફોકસ જ નહી થતું નને. એક નેઠ વાતાવરણ સાથે પણ આપડે બી ફોકસ સહી એને. ને દસ પંદર મિનિટ વાંધ પછી લાવ પંજું લાવ પાણી પી લઉ એમ.
હમ્મ હમ્મ.
ભી બેસી નહી શકતીમ ફોકસ કરે કે ના શાંત સ્ટડી કરીએ. આપડે ચાર કલાક ભી વાંચીએ અને ફોકસ ના હોય તો કઈ વાકામ ન નને ભ તમે કલાક વાંચો પણ એવું વાંચ કે તમને કઈ યાદ રે એમ. તર કઈ ચોપડું બગડીનેવાનું તો કે ફાયદ જ નહી.
હમ્મ તો.
હમ્મ.
હા તો એ તમારે કદાચ એકલાને ફોકસ ના થતું હોય તો તમારા ગ્રુપ સાથે સ્ટડી કરો ને તો તેમાં પણ સારું રહે.
હા પણ હું તો ગ્રુપ સાથે સ્ટડી કરાવ્યા છ ને તો ગ્રુપ ને વાત કર
એટલે તમે ડિસ્ટર્બ કરો છોમ હા હા આવ પણ બરાબર.
હા આપ આપડી તો બગડે બગડે એમી ના બગડા ગ્રુપ તુલા સા દસ મનિટ ચડીની વાત કરું. અને પચાસ મિનિટ બીજી વાર ધન્ય વાત કરો.
બીજાનું પણ ભવિષ્ય બગાડે જ જેમ ત
એટલે બસ એ ના કરે ને ગ્રુપ સ્ટડી તો હાનિકારક છે બીજા માટે
હા હા એ પણ બરાબર છે. અને તમે કઈ કમ્પ્યુટર લેપટોપ છે ને તમારી પાસે.
હા પીસી ભી છે લેપટોપ ભી છે.
એ એમ તમે કદી યુઝ કરો
ના ના ખુબ ખુબ ટાઈમ કરએ છીએ.
એમાં પણ સ્ટડી રિલેટેડ કઈ કરો છો કે પહી કઈ જોવાવામાં જ
તો મુવી દેખીએને તરબઈ જોઈ ગમ.
હા હા બરાબર પિક્ચર એવું જ જોવે છે મુવી વ
બોલો.
બસ બીજું તો પિક્ચર તમે કઈ કયા જોવો છો?
પિકચર તો એક્શન મૂવી હોરર મૂવી હા પછી તો હા. પછી તો સિરીઝ જોવાય જીઓ હોસ્ટરના જોડે.
હા હા
કિસ્તાની ડ્રામા.
હમ હ.
કઈ જોવો છો તમે. હા ગુજરાતી તો પણ મને પણ
હમ એજ ને. ગુજરાતી જો પેલા ચાલતી અત્યારે તો મોસ્ટ ઓફ બધા સાઉથની મુવી હજાર જોય.
હા સાઉથ અને વોલીવુડ.
હા એજ વધારે સારું એટલે
હમ હ.
હમ.
સિરીઝ તમને કઈ કઈ જોુઓ તમને નામ યાદ છે કોઈ
ના ઘણી બધી જોઈ લીધી
એવું એ બરાબર એટલે તમે મોબાઈલમાં ખાલી મૂવીને રીલ્સ જ જોવ છો કે બીજું કઈ સ્ટડી રિલેટેડ પણ ચાલુ છે તમારે
ના ના હાલ તો કંડક્ટર માં ફોર્મ ફિલઅપ કર્યું છે ને તો કંડક્ટર નું વાંધ છુ મારા પાસે ઓનલાઈન બુક છે અવેલેબલ તો આમાંથી રીડિંગ કરું
બરાબર હા તો તો સારી વાત છે તે
હમ હવે કંડક્ટરમાં ફોર્મ ભર્યું છે તૈયારી તો કરવી પડશે એ કોમ્પિટિશન એટલી હ તો પછી આપડો નંબર તૈયારી કર જવી તો પછી જોબ ના મળે એટલે તૈયારી કરવી પડે તો બાય ચાન્સ આપડે લક અને તૈયારી તો જોબ મળી શકે
હમ હા એ પણ
કારણ કે એક વરષ તમે બી કોમ કરેલું છે
હમ બીકોમ કરે ને એ તો હાલ તમે આઈ એ કર છો
હા
હા હા હું પણ આઈટી જ કરું છું તો તમે એક વર્ષ બ બગાડી એમ બી કઉુંનું.
હા એક વરસ ટ્વેલ્થ કોમર્સ કર પછી એક વર્સ બી કોમ કર પછી એ કઈ કઈ સારું એવી ફિલ્ડમાં એડમિશન લઈએ કે પ્રાઇવેટમાં બી સારી ઓપોર્ચ્યુનિટી મળી શકે આપણને તો પછી આઈ એડમિશન લીધું હવે આઈટીમાં તો ક ટપ્પ પતાના છેી
એટલે બધી જાય તમે પણ જાશો ત્યાં પછતાવાની તો વાળ છે જ
હમ હ હા એ વાત કરી
હમ હજેરપટા પણ છે ને બાર પછી જેટલા પણ જે જગ્યા જાય છે કે બધા લોકો પસ્તાય છે એટ એના માટે તમારે એના વિ વિચારવું જોઈએ કે હવે આમાંથી હું કઈ નહી કરી શકું એ વિચારવાનું કે આમાંથી મને સ્કીલ કઈ રીતે મેળવીને કઈ રીતે હું આગળ જઈ શકું એમ
પી એટલે પછીધું હવે આપડે આમાં તો હવે કઈ ઓપ્શન તો છે નહીિ તોધ હવે લીધું જ છે તો હવે આપણેે આપે હંડ્રેડ પસેન્ટ આપીએ અને તૈયારી કરીએ
હા અત્યારે તમે આઈ ટી માં એક સેમ તો પતાયું ને
હા એક છે
એમ તો એમાં કઈ કઈ લેંગ્વેજો આવતી તમને કોઈ યાદ છે અત્યારે
અ સી એસ ટી એમ એલ મેથેમેટિક્સ પછી હમ્મ હ એ બે ત્રણ
સારુ હા લઈને આવે અમે જમવા